હલો હા કેમ છો
બસ મજામાં આજે આપડે ઇમ્પોર્ટન્ટ ઓફ ડ્રિંકિંગ હોટલ વિશે વાત કરશું.
હા સારું છે. એ તો સારો છે કે એના વિશે વાત કર જરૂરી છે. કે પાણી નું આપ ડે અત્યારે સરખી રીતે ઉપયોગ કરવો જરૂરી છે.
હા એજ ને અને ના ના પાણી વગર બધું જ નકામું છે પાણી વગર કશું જ નથી પાણી તો બવ જરૂરી વસ્તુ છે.
હા કે છે ને જળ એ જીવન.
હા એટલે પાણી આપડે જીવનમાં એમ કે સૌથી જરૂરી તત્વ છે.
હા
પાણી વગર તો જીવન ની કલ્પના પણ નથી કરી શકાતી.
હા એઈજ ને આપડે એક સ્ત્રી છીએ તો સવારથી સેન્જ લગી પાણીનો ઉપયોગ આપણેે જ વધારે કરીએ છીએ.
હા એજ ને એકો એક વસ્તુ માં કઈ વસ્તુમાં પાણી વગર ચાલે છે કે રસોઈ બનાવી છે
હા વાસણ કરવા છે કે પોછા મારવા છે કે ગમે એ વસ્તુ ઘરકામની
એજ ને કેમ કે પછી એક દિવસ તમે વિચારો કે એક દિવસ આપડા પાસે પાણી નથી તો કેવી આપને તકલીફ પડે છે કઈ કામ કરવા નું મન નથી થતું આપણે પાણી વગર. એમ થાય કે પાણી આવે પછી કામ કરશું.
હા
હા તો એમાંય અત્યારે પાણીમાંય આ લોકો જે ફિલ્ટર પાણી ને આર ઓ ને આ બધું નીકળું છે તો એના લીધેય પ્ર પાણીનું ક જે મેન તત્વો હોય એ બધ બધું નીકળી જાય છે એક રીતે કે છે કે સારું છે. પણ જે તાજું પાણી આવતું હોય નળ માંથી જે આપડે કેવાયને નર્મદા થીને જ બધું પાણી આવે છે. પાણી ગરમ કરીને પીવું સારું કેહેવાય.
હા હા
તો અત્યારે તો આ બધા એ જેન ઓલી બોટલ મંગાવે છે, આર ઓ નખાવે છે.
હા, હા.
હા.
હા એજ ને. એટલે આપણા શરીર ને એમ કે લગભગ સાઈઠ થી સિત્તેર ટકા ભાગ પાણીથી બનેલું
પાણી નો જ છે, હા.
હમ્મ.
ઈ તો સાચું જ છે. જો આપણેે ખાધા વગર રહી શક કીએ એક, બે દિવસ, ત્રણ દિવસ
હમ્મ.
પણ પાણી વગર ન રહી શકીએ.
હા, એ જ ના.
હા.
એટલે શરીર ને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું પણ જરૂરી છે.
હા. તો આપડે માંદા પડીએ તો ડોક્ટર એમ જ કહે છે કે તમે અહ પાંચ થી દસ લીટર જેટલું પાણી પીવો. કેમ કે પાણી થીન જ બધુંય છે. પાણી પીસું તો પાચન ક્રિયા આપણી સારી રેશે. પાણી થી આપડે સ્કીન સારી રહે છે.
હાલો.
હા એ જ ના.
હા. હમ્મ. પાણી સારું ને જેટલું અત્યારે આપડે બચાવીને રાખશું એટલું સારું રહેશે ને, તો ભવિષ્યમાં જો પાણી નહીં રીએ તો શું કરશું?
બધું, હા, અઘરું છે આ.
હા.
અને શરીર માટે તો પાણી કેટલું જરૂરી છે, જો પાણી પીવા થી શરીર માં ટૂંકમાં પાણી ની ઉણપ થી જ કેટલા રોગો થાય છે. અને પાણી પીવાથી પાચન ક્રિયા સારી તે શરીર નું તાપમાન નિયંત્રિત ટૂંકમાં જળવાય રહે. હા, અને ની શરીર માંથી જે ઝેરી તત્વો બહાર કાઢવા મદદ કરે છે, એમાં પાણી પીવાથી ત્વચા પણ સ્વસ્થ રીએ. થાક ઓછો લાગે, માટે શરીર માટે પણ પાણી કેટલું જરૂરી છે. હમ્મ.
હા. તો અને પાણીનો અત્યારે આપડ જેટલો અમ્મ સ્ત્રોક કરીને રાખીએ એટલું સારું રીએ, અને પાણી આપણેે સરખી રીતે સાચવીન અને વેસ્ટ કર્યા વગર આપડે સાર રાખીએ તો સારું કહેવાય, કેમકે આપડે જોઈએ જ છે કે અત્યારે આ બધું જંગલોને કાપવા મયંડા છે ને અહીયાં કંપનીઓ, ફેકેટરીઓ નાખવા માંડ્યા છે તો આગળ જતા આપણેે પાણીની તંગી થાય છે, આજ હા તો આપડે પાણી બચાવવું જરૂરી છે
હમ
હા
અને બીજું એ કે આપડે ઓછું પાણી પી તો ડડીહાઈડ્રેશન માથાને દુખાવો ચક્કર તોબજયાથા કેટલી સમસ્યા ઉભી થઈ છે
હા સ્કીિનમાં પ્રોબ્લેમ થવા માંડે છે પિમ્પલ્સ થવા માંડે છે હેરફોલ થવા માંડે છે
હા એદના
હા તો બધું આ આપણે બીજી કઈ પ્રોડક્ટો ના તે યુઝ કરવા કરતાં દવાઓ ખાવા કરતાં પાણી પીવું વધારે સા
વધારે સારું એજ ને
હા કે પાણીથીને જ બધું છે પાણી આપડણે જેટલું વધારે પીસવુંય એટલું સારું રેશે આપડા શરીર માટે
હમ
હા
એટલે એજ નહ કે બધ તે વસ્તુમાં જો પાણી જ મેન ભાર છે તો આપડે પાણીનો બગાડ ન કરવો જોઈએ
હા
પાણીનું સંરક્ષણ કરવું જોઈએ જેથી શું છે ગાવનારી પેઢીઓને પણ પાણી પૂરતું મળી રહે ન તો અત્યારે તો પાણી બ જગ્યાએ કેટલું પાણીની ઉનાળામાં તો કેટલી અમુક અમુક વિસ્તારમાં તંગી હોય છે
હા અમુક જગ્યા એ પાણી હોતું જ નથી એ લોકો માટે પીવા માટે પણ હોતું નથી તો બીજું બધું તો દૂરની વાત ઘરના કામકાજ માટે આ તે પીવા માટે એ લોકોને ટેન્કર મંગાવવા પડે છે.
હા એજ ને
હા તો
અત્યારે જોઈ છે અમુક વિસ્તારમાં એટલું બધું પાણી આવી જાય આવી ગીઉ છે અને અમુક વિસ્તારમાં છે જ ની પાણી
હા એ જ ને હમ
હા પાણી ના લીધે જ એક પૃથ્વીનું અ શું કેવાય પૃથ્વી બયની છે
હા ને માણસ પ્રાણી પક્ષી વૃક્ષ બધા જ જીવજંતુઓ પ્રાણીઓ માટે ટૂંકમાં પાણી જરૂરી છે
હા
અને શરીરનો મોટો ભાગ પાણી થી જ બનેલો છે
હા પાણીનો આપડે જેટલો સારો ઉપયોગ કરશું તો તેટલું સારું રેશે એનો બચાવ કરશો તો સારું રેશે હા જેમ કે જોઈએ છે કે અત્યારે મો શોક માટે જેમ કે હોળી હોય અમ હોળી ધૂળેટીમાં જે રીતે પાણી નો બગાડ કરે છે બધા
તો એવો ન કરવો જોઈએ. તમારા મોજ શોખ માટે તમે અઈયાં પાણી નો બગાડ કરો છો તો અમુક જગ્યાએ પાણી મલતુ નથી
હા એજ ને
હા
અને પાણી છે તો જો ખેતી ઉદ્યોગ વીજળી નું ઉત્પાદન રસ્તોય જીવનમાં ગમે ને બધી જ એકો એકો કાર્યમાં પાણી નો ઉપયોગ થાય છે એટલે આપડે પાણી નો બગાડ ન કરવો જોઈએ
હા આપડે બધી જ રીતે હા સાચી વાત છે કે બધી જ રીતે આપને પાણીનુ ઉપયોગ થાય છે
એટલે આપડે આ વરસાદ ના પાણી નો સંગ્રહ કરવો જોઈએ સમજદારીપૂર્વક એમ એનો ઉ ઉપયોગ કરવા માટે આપડે એને સંગ્રહ કરવો જરૂરી છે
હા સાચી વાત છે પાણીનો બચાવ કરવો જોઈએ જેમ કે આપણે જોઈએ છીએ કે પેલા આપણે અમ બાપ દાદા ના જમાનામાં બધા એ પાણીનો સરખી રીતે ઉપયોગ તાતા અને બધું સરખી રીતે વરસાદ ને એવું આવતું ઉતું અત્યારે જોઈએ તો અત્યારે હવે ધીમે ધીમે એ બધું ઓછું થતું જાય છે.
હા એજ ને
આવનારી પીઢી ને તો ખબર નઈ પાણી મલશે કે નઈ મલે તો આપડળે એ બધું જોવું જોઈએ વિચારવું જોઈએ આપણે અત્યારે વિચારીને ચાલશુ પાણી નો બચાવ કરશું ને બધી રીતે સમજદારી પૂર્વક તો સારું રેશે હા હમ
એટલે પાણી નો આપણે સંરક્ષણ નઈ કરીએ તો ભવિષ્યમાં પાણીની ગંભીર અછત નો સામનો કરવો પડશે અને ના નાગરિકની ફરજ છે કે પાણી બચાવવું અને બીજાઓને પાણી બચાવવા માટે પ્રેણા આપવી
હા એ સાચી વાત છે
એટલે આમ જોયએ તો પાણી જ જીવન નુ આધાર છે પાણી વગર જીવવું અ ક્ય એનું અસ્તિત્વ જ નથી શક્ય જ નથી
હમ હા વસ્તુ સાચી છે
હમ
હા એટલે તો કેવાય છે જાળ એ જીવન
હા એ જ ને પાણી બચાવીએે જીવન બ આવા કેટલાક સૂત્રો નીકળા છે ને આમ આ બધાને લાગુ બધાને લાગુ પડે છે
હા સાચું છે પાણી નઈ હોય તો આપડણે જીવી જ નઈ શકીએ
હા એજ ને અને દરેક નાગરિક ની ફરજ છે પાણી બચાવવાની
હા સાચી વાત છે તો કઈ ની સારું ચલો આ ટોપિક ઉપર વાત કરીને મને ખુબ મજા આયવી
ઓ કે મને પણ મજા એવી તમારી સાથે વાત કરીને
હા સારું ચલો બાય